મસ્કાર.
નમસ્તે.
હમ્મ તે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હમ્મ, સારું છે તમે શું કરો છે?
કંઈ નથી બેઠાથી.
ઓર તમે શું કરો?
પણ બેઠા છીએ.
તમે કયા છો?
હું ઉદયપુરમાં છું.
હા તમે કયા દિવસે આવી રહ્યા છો?
શું કેવો છો?
રે તમે કયા દિવસે આવીરા જવો?
હું મંગળવાર દિવસે આવેરા છું.
આવ્યા છે.
બધું સારું છે?
હા. સારું છે.
તમે ક કયાં જય રહ્યા છે?
કઈ નહી જયરા છે એમાં ગર્ભેશ છે.
હમ્મ, સારું છે. ઓ પાણી આવયો છે.
હા આજ પાણી આયો છે ખુબ જોરનું પાણી આયું છે આજ તો. હા જોનું આયું છે.
સારું છે ના ના હા તે તો ફોરો ફોરો આયો છે.
સારું છે.
ઓર શું તમે ગુજરાતી બોલો છો
હા ગુજરાતી બોલું છું
સારું છે.
ઓ સુના જો તમારે કેટલી કોર થઇ ગઈ
હા.
તમારે કેટલી કોલ થઈ ગઈ.
હા થઇ ગઈ ને મારે ભી દસ દસ કોલ થઇ ગઈ.
દસ કોલ હા ના ના મારે તો ચાર કોલઈ થઇ ગઈ.
કોઈ ના કરો ધીરે ધીરે ની જલ્દી જલ્દી કરો છે.
હા સાચી વાત છે. ઓ સુનાઓ છો.
કાઈ ની ઓર તો તમારા ઘરમાં બધા કેમ છે
સારું છે. ઓ તમારે ટે લગન છે એના લગન થઇ ગયા
હા લગન છે અમારી આટે
તો ઓ સુનાજો
હા
ઓર સુનાજુ તમે શું કરી રહ્યા છે.
નથી કરા છે બેઠા છે એને જીમવાનું તૈયારી કરા છે.
તો લગન થઈ તો જીમવાનું જાણ જાણું છે.
ની છે આમાં ની આવન જાવનની છે.
આવન જાવન કોની છે
હમ સારું છે.
તમારો સાસરો ગામે છે યા શહેર મે છે.
મારો સાસરો તો ગામંમાં છે.
અચ્છા બઢિયા ગામમાં તો દેખલો શાંતિ અને શુદ્ધ હવા મલે છે.
સાચી વાત છે ગાં મે તો ઘણી શાંતિ મલે છેને ઓ દેખલો શાક સબજી શાક સબ્જી તાજા તાજા મિ લ જાવ છે કેતાકી
મને તો ગાવનું જીવન ખુબ પસંદ છે.
ઉમ્મ. હમ્મ સારું છે પણ ગામાં દેલો પરેશની બી ઘણી રેવે છે. સુખ સુવિધા કોની વેવે છે. શહેરમાં તો ઘણી સુખ સુવિધા વેવે છે હર ચીજ દેખલો લો અસ્પતાલ દેખલો સ્કૂલ દેખ લો યાતાયાત્રા સાધન ના દુઃખ દેખલો ઘણી સુવિધા વવે છે.
સાચી વાત છે.
ઓર સુણવ જો.
ગાવમે પધારજો.
હા જરૂર જરૂર બિલકુલ
પછી ખેતામાં જાન પ્રાકૃતિક જગા પર ફોટો લેવજો
હમ
હમ. તને ફોટું લેવાના ગમે છે? હમ આજકાલ તો લોગાનો ઘણો શોખ થઈ ગયો ફોટો રો.
હમ સાચી વાત છે. ભવિષ્ય માટે શું વિચાર છે?
હા ભવિષ્ય માટે ભી ખૂબ ખૂબ વિચાર છે.
હમ્મ મારા બી જીવનામાં ખુબ મહેનત કરીને આગે નીકળવા માંગુ છે.
હા
હમ
હમ સારું છે. તારો સાસરો કયા છે શહેરમાં ગામમાં
મારા બી
હા અચ્છા સારું છે. તો પરિવારને સાગે રહેવો છે.
હા સ પરિવાર નું સાગે સેવા છે સંયુક્ત પરિવાર છે માકો તો.
સારું છે તો તમાં પરિવારમાં કોણ કોણ છે?
સબ દેવ સાસ સસુર જેઠ જેઠાની સબ છે.
તો તો તારો પરિવાર ઘણોય મોટો છે. તો તમારો પરિવાર સબ સાથમે રેવે છે કે અલગ અલગ પરિવાર સબ સાથમાં રેવે છે કે અલગ અલગ?
વોર્ડ સબ સાથ મે રેવા છે.
સારું છે ઘણ સારું છે.
હમ
તમે આવજો
હમ, બિલકુલ, જરૂર આવજો. તમે શું કરો છો ઘરમાંય કામ કરો યા કઈક બાર ભી જાઓ કામ કરવા.
ધર્મેશ કામ કરા છે.
હમ્મ સારું. ઓ સુનો જો
કઈ ન કોક
હમ. મેં સોચ્યું છું. આ તને કે વાત કરલું બટ એમે કોને મળ્યો છે.
ગામમાં જ લો એકબીજા સાથે પ્રેમ થી રેવે
સાચી વાત છે. બાકી શહેર માં તો દેખલો કેને કઈ મતલબી કોની હોવે છે.
હા ગામમા દેખ લોક જયારે કોઈને તકલીફ હોય ત્યારે બધા લોકો મળીને મદદ
બોલ લેજો હા સાચી વાત છે. બાકી જન માં તો કોઈ કણી બોલે કોની છે.
હા. ગાંવ નું જીવન સરળ હોય છે.
હમ સાચી વાત છે.
મુશ્કેલ ભી હે છે. પર એવુ ન તો દરરોજ ન તો શી શિક્ષા મલ શકે છે. ના અસ્પતાલ નો ના રોજગાર.
સાચી વાત છે.
હા.
હોર સુણા જો
તમાર વીરો આવી ગયો.
નહી નથી આયો.
નથી આવ્યો. હમ હું સુનાજું
ઓર
તમારી શિક્ષા થઈ ગઈ.
હા શિક્ષા થઈ ગઈ ઓર તું કયા ગયે છે.
હું તો ઘુમવાને ઘણો સ્થળ પર ગયો છું ઉદયપુર માંય ગયો. ચિત્તોડ માંય ગયો. ઘણી ઘણી જગ્યાએ ગયો છું. ઉદયપુમાં આજ ઘણ ઘ ઘુમવા કો છે.
ચાર છે. મને બી ખુબ પસંદ છે.
દેશવી વિદેશ લોકો ભી દેખલો લો ઘુમવા આવ્યા છે.
સાચી વાત છે.
ઉદયપુર તો ઘણી પ્યારી સીટી હોવે છે.
ઘૂમવાનું તો દેવું જ્ઞાન આનંદ અનુભવ અને સબ મળે છે.
સાચી વાત છે. ઓર મન ભી શાંત વે જવે છે.
સાચી વાત છે.
બહુ સુણવજો.
કાય ન ઓર તો
કેટલો સમય થઇ ગયો.
કઈને.
કેટલો સમય થઇ ગયો.
હ સમય નીવ્યો છે બાકી થોડોસો
અચ્છા બાકી પણ સારું છે
તમે ભી દેખલો નહી
હા હા બાકી છે
હમ હા આપણે સમય ન પણ ધ્યાન રાખવું જોઈએ
સાચી વાત છે
ચાલો ઠીક છે
સારું છે
હ આવજો
હમ એ પણ આવજો
હા આ